હલો નમસ્તે.
મું છે ને?
હા હવે છેલ્લો કોલ જ છે.
હે?
તો અમાર આને પછી નજીક થાહે ને તો અમારે જલસા જ
હા તો તું એ એના પછી ને એક કરી નાખ પછી હુંય જાયે પછી.
હુઈ જાયને ટીવી જોવાની છે ભાઈ. એમ તો તારી ટીવીને હું થયું હશે?
મારે ટીવી જોતા જ નથી એ પડી એમને એમ. એે પડી એમને એમ. બંધ થઈ ગઈ પડી પડી પળી પળી બંધ થઈ ગઈ.
પળી પળી બંધ થઈ ગઈ આપડે ઓલું નતું જોયું ઓજારકમાં મેચ
એ પસ પછી ને પછી કોઈ જોતું જ નથી એ. પછી ઈ પછીની બંધ ગઈ. કોઈ જોતું જ નથી. ટીવી અરજ બજાવતી હોય. ટીવીમાં મજા નથી આવતી. આ મેબાઈલ આ મેબાઈલમાં પૈસા કમાવ કમાવવાની મજાને ટીવીમાં રસ નથી હવે.
લોનનું કરાયને ભાઈ
આ લોન વારુ આજ મોંઘું છું એનું ખાતું યાર એવું હતું ને એનું ખાતું એનું એલું જનધન ખાતું હતું એનું જનધન.
તાર તારા નામ ઉપ ફરી દઈ દેવાય પોપાને
કેને?
હા વળી અ તારા નામ ઉપરથી દઈ દેવાય ને. તારા નામ ઉપરથી પપ્પા ઓલાને દઈ દેવાય ને પોપાને.
જે માસી આપતા ને બે દિવસ
કાપી નથી હૈ? હપ્તા હપ્તો ટાણે
બધા ચિકન દાડા ખાઈ જવાય ને.
હા એ
હપ્તાના ભરે લે. હપ્તાના ભરે એટલું વ્યસ્ત બધને કહીયું કે બધ દ જ મરે બધી એ. એમાં એક હપ્તો નાખી દે મુુંઈ તો.
જા.
એની લોનનું ચાલુ છે તોય લોનમાં ધરાતા નથી.
લોનમાં તો એવું થવાનું છે ભાઈ.
અલા એણે કેટલી બધી લોન લીધેલ છે વાટંથી પછી આ લો ભાઈ હો લોન માંથી પછી આ મુ લોન કરાવતો એ લોન લેવાની હતી એને
અને નિશ્ચિતે એ
હા.
અને તે ક્યાંક છે?
આ ટી વી નો અવાજ આવ્યો ટી વી નો અવાજ ઘરો કરે.
હમણાં બી હજી આવે?
આ રીજેક્ટ થાહે. એફો ટી વી નો અવાજ છે ને રિઝેક્ટ કરાવે ટી વી નો અવાજ છે ને ઈ. હવે નથ આવતો. અને ફિટેલ.
હવે એક છે હે હા અને જે તે
કે કર નાખ પાછો બેરૂ છે ને બેર. બેરુ છે ની એટલે હમણાં એક નંબર થઈ જાય કોલ એકસો એક્સેપ્ટ થઈ જાય તો મજા આવી જાય.
બક હા બોલે છે.
લોકલ દહ દહ તેર મિનિટ પંદર મિનિટ છે ખાલી આપડે.
પંદર મિનિટ પછી પુરુ.
શું કેહ.
જી ટી વી નો વઇસ આવે છે તમારો.
ભૂ-ભૂલી જાવે.
ખાલી દસ મિનિટ એક આના પછી એક કોલ એટલે પછી એક નંબર થઈ જાય પછી આપડો એક્સેપ્ટ પાંચે એ પાંચ કોલ આમાં અવાજ બહુ કપાતો કપાતો આવે છે નથ આવતો? આ એપ્લિકેશનમાં બહુ પ્રોબ્લેમ આવે સ.